હલો, મિલન ભાઈ બોલો. બસ મજામા, હો તમે બોલો
બસ શાંતિ હા, બસ પ્રિય હતો તો. ક કોલ મેં કીધું વાત કરીએ.
અચ્છા જના મિત્ર હૈ મિત્ર મિ ત્ર જૂના નવા ના હોય.
ના ના હોય છે અત્યારે ઓફિસ માં મારે તો ઘણા નવા મિત્રો હોય પહી ખાલી કેવા પૂરતા મિત્ર હોય હે બાકી હાચા તો મિત્રો તો તમે જ છો એમ હ. ચાલો બસ તમે કો એમ.
જેમ તમારા માટે હું છે મારા માટે પણ તમે છો ને ભાઈ
તમારો કોલ તો આવતો હોય નહી તમે ત્યા તો ખરી આવું પણ
છો ને.
અભ્યાસ તો હું પણ હોઉ પણ મે ટાઈમ કાયઢો કે નહી ટાઈમ કાઢવાની વાત છે આ.
હા ભાઈ કોલ રિસીવ અમિયાં કર લીધો ને યાર.
પેલા મુવા અવાજ કર મા ને વા જા ને ક્યાં હા યાર મયુરભાઈ મારો છોકરો રાહુલ બઉુ હેરાન કરે મારે શું કરવું એનું તો
તમારો રાહુલ અપ્પા યાર બહુ હેરાન તોફાની છે ભાઈ
હા જો ને વાત કરું છું તો બાજુ માં આવે છે બોલો
મોબાઈલ પર ગેમ રમ ગેમ રમહા હાટુ મોબાઈલ પર લેતો લાગેશ તમારે પસેથી
હા શું કરું પબજી પાછ પાછળ આમ સાવ પાગલ થઇ ગયો ગાંડો
તમારા છોકરાને સમજાવો એ મમ્મી ને કહું કેને કેક કઈ
એ ના મમ્મી ફ્રી ના હોય ને બેચાર આખો દિવસ હોસ્પિટલમાં હોય રાતે કામ હોય ઘરનું
અચ્છા એટલે જને તમે ના હોય તમારા વાઈફાઈ ન એટલે જને થોડાક મોબાઈલમાં વધારે ફોકસ થઈ જશે
હા એજ છે ને કોલેજ ના છોકરા પાછા હવે જેન્ઞી છે. જનરેશન એમાં પાછો એવું જ છે, ફોન ન બઉુ છે એમ
હા એ જેન્ઞી જનરેશન. કોરોના વારા આવી જાય એટલે ઓટોમેટિક ફોન આપી દીધા ઓનલાઈન ક્લાસના બહાણે
હા ઈ ઉ વાત છે ને કોરોના વાળું જ છે આવડા પણ
હા હા હા હા.
ફોન વગેર હાલે જ ન એક સેકન્ડ. લે બાથરૂમ માં ફોન લઈને જાય છે ખબર નઈ શું કરે યા
નયા જઈને રીલું જોતા હશે બધા
હા. તમારા છોકરા શું કરે?
બસ મારો છોકરો હવે અગિયારમાં ધોરણ માં આવ્યોસ
અગયાર મોમ જ છે હજી
હા અગિયાર મામા જ છે ને એ મારા મેરેજ પછી ત્રણ વ રહ મોડો થયો ને છોકરો
હ અજય અજય નામ છે ને એનું? કઈ બાજુ છે અત્યારે?
અત્યારે એ જુનાગઢ કોલેજ સ્કૂલ ચાલુ છે ને સાયન્સ
અ એવું છે.
આપડે આલ્ફા સ્કૂલ છે ને જુનાગઢ ત્યા
હા હા મારો પણ વિચાર છે કે આને હું નાખી દઉં એકાદી હોસ્ટેલમાં.
હા એ હોસ્ટેલમાં હશે તો જ સીધો થશે ને. બાર ના છોકરાઓને ઘુલી હા બાર ના છોકરા હારે રે ગૂલે મલે રખડે તો ખબર પડે કે કેમ બહાર જિંદગી જીવાય.
હા.
શું બાકી જોબ તમારી કેવી ચાલે
બસ શાંતિ હો મોજ કરે બધા
મોજ ને અમારી શાંતિ મોજ
સારું સારું શું છે પ્લેન છે કે બાર ફરવા જવાનું હમણાં?
બસ હવે વરસાદની વાત છીએ પછી જાયે
હા.
પછી જવાનો પ્લાન છે, આપણેે આમ માઉન્ટેન રૂટમાં
તો આ તમે તો જુનાગઢ ના છો તો ત્યાં ઓલો જટાસંગત છે ને
હા જટાશંકર છે, અહિયાયા આપ છે, અંયત ફરવા લાયક ઝાજી જગ્યા આવશે
હા.
બટ વરસાદની કમી છે, અત્યારે
હા હજી વરસાદ આવ્યો નથી ને મને જટાશંકરની રીલું આવવા માંડી છે, એમ કે બોવ આમ બેસ્ટ જગ્યા છે એમ વરસાદ માટે ટાઈમે
હા વરસાદ તમે બેસ છે, ને અત્યાર તો અહીયા પાણી ચાલુ થઈ જ જુ દર વખતે
હા હા
આ વખતે જ વરસાદ નથી જોયો
હમ એ ગિરનાર ઉપર તો વરસાદ ચાલુ જ હોય એવું કઈક સામળુંમાં એવું હોય કે?
ના ના એવું ના અહીંયા જુનાગઢમાં ના વાદ્રરસ વાદળશાયું હોય ને ત્યારે હોય એવું
એવું અચછા હા
અત્યારે તો તડકો જ ગિરનાર ખુલ્યો દેખાય ને અહીંયા અમારે જુનાગઢમાં તડકો જ છે.
હમ તમારે સારું છે, હ પણ આમ ઉઠીને બાર રોડ ઉપર જાવ એટલે ડાયરેક્ટ ગિરનારના દર્શન થાય એમ
હા એ સાચું હવે અમારે ડાયરેક ગીરનાર દર્શન થઈ
તમારે કઈક અમ ગોઠવાઈ હા તમારે કઈક ગોઠ વાઈ એમ બાલ્કનીમાં ટેબલ ચેર નાખીને ડેલી ઉઠીને ત્યાં જઈને એજ સારું સારું
સે સે વ્યુ પોઈન્ટ હે જ આપણે સવારે ઉઠીને કોફી હાથમાં લઈને જોઈએ તો ડાયરેક બાર કલમમાંથી આપણે સૂ ર્ય સૂર્ય ભગવાન એક સાઇડ દેખાય ને એક સાઈડ ગિરનાર દેખાય
હમ એજને કેવુ એમ સવારે બોવ સારી નામ ચાલુ થાય એમ
હા હા ગિરનાર દર્શનને સવાર સારી કોની ન થાય
મારી સવાર તો અહીયા ટ્રાફિકથી જ ચાલુ થાય છે, ટ્રાફિક એટલો છે, ને અંયા વાત પૂછો માં
ના પાણ જોબ કરવું એટલે ટ્રાફિક તો જવું પડે ગમેથી ઓફિસે જવામાં કેટલી જોબ કેટલી વખત રૂકાવટ આવે
હમ મારે પાછું ઓફિસ થોડુંક આાગું હે એટલે મારે વેલું નીકળવું પડે સવારે
હમ સવાર સવારમાં ધૂર મિટ્ટી આંખમાં જાતી હોય ને
હમ ને સવાર આમ બગડી જાય એમ ટુકમાં પછી આખો દિવસ કંઈ ખાસ જાય ન હકે એમ સવાર બગડી જઈ
સવાર સવારમાં થાક લાગી જાય.
હમ.
ના થાય તો પછી હવે તો આપડે એવુ સિટીમાં રે એટલે એવું કંડિશન સર્વે કરવું પડે ને
હા કરવું પડે છે, હવે જવાન છે, તો જોવું તો પડે જ
હા જીવન જીવવા હતું તો આપડે આવીએ મરવા હતું તો પેલા જ આવી જ
તમારે કઈ ફરવાનું પ્લાન?
હા મારો પ્લેન છે કે આ વખતે કઈક વરસાદ પડે તો ક્યાંક સારી જગ્યાએ જાય તમે હવે જટાશંકરનું કીધું છે, તો અંયાનુ કઈક પ્લેન બનાવીએ
હા, તો વરસાદ થાય. તો બે આપડ મિત્રો ભેગા થાય
હા, તે બે મિત્ર જ નહી. ફૂલ ફેમિલી સાથે જવું છે. એમ હું પણ માર વા વાફ
તમારી ફેમિલીને, અને અમારી ફેમિલી
હા, હું પણ મારી વાફ ને લઈ લઈશ અને મારા દીકરા રાહુલ ને પણ લઈ, લ
હુ, મારા વાઈઇફ, ને અને મારા દીકરા સાદુ ને લઈ લ અજય એનું નામ ઉપનામી જાદુ કાઢ્યું છે.
ઓહ સરસના આમ, સરસ ચઈસ છે. એમ
એટલે ઘરમા એને બધા દાદા દાદા ને એની મા અને બધા છે, ને એને સાદુ સાદુ કે મા માંથી જાદુ જ નીકળી જાય છે.
એવું છે.
હ મિત્રો, મંદા જાદુ, જાદુ જ કેસી ને.
હો, નામે સારું લાગે એમ. અને એ થોડોક, ફોટો ન લાગાતા પણ એ થોડોક દેખાવામાંય જાદુ ટાઈપ જ છે, એમ
હા, થોડો હને હવે જમે. હવે, શરીરમાં દેખાતું નથી. હીને વાર ગ્રોથ થોડક મથા મ વસો નીચે વધારે એવું એ
હ
હા, તમારો દાઢી નો મતલબ છેને, તમારો દાઢી બહુ વધારેે છે, એ મેં સ્ટોરીમાં જોયું ને
હા, એને હું કે હેર, ના વાર ખરવા માંડી્યા છે. પણ દાઢીમાં વ્રત બહુ સારું છે.
એવું છેધુ, સાબ
નામ પણ એવુજ પાડી્યું ગોતી, ને જાદુ
તમારી તો એટલી દાઢી છે, નહી. તો કેમ એને એટલી બધી એમ
કઈ ખબર નને હવે એને દાઢી નથી. અમારે વાર તો અમારા ઘરી પરિવાર કોઈ નથી કરતા એને સ ખ કરી, જ જશે.
હા, કઈ છે. નહીને થોડુંક જો, તો રાખ
હા, એ દેખાવું પડે ડિઝિસ નરો શિકાર ના થઈ ગયો હોય.
આ હા હમ્મ.
દા એખન દખર દ છ, આપ આપ સિવિ લે
હા પાછું આ, બધી વસ્તુને લાઈ હોલ, બઉુ આમું હોય કેવી રીતના એ શું ખાય છે, કેમ રે છે. એ પ્રમાણે બહ, અસર થાય એમ સમજાતા
હા, એ છે, પણ નાની ઉંમર એ વાર ખરે એટલે બહુ કેવાય ને
હા એ પણ છે, આજે સ્કૂલમા જ છે, અગિયાર મો ભાણે છે, ને એટલું થાય તો બ ક હા ને ચારુ, તો કઈક દેખાડી દેજો બીજુ શુ
હા, જે પણ દિવસોને હવે. વાર, પ્રમાણ દેખાુજ પડશે બાકી, તો મારી ઉંમરમા થશે, લગભગ વારય નહી, રે એમાંથી
ના, હ હ એનું થોડુંક ખવડાવવાવામાં ધ્યાન રાખવાની જરૂર છે, બહ વધારે પાતળો
હમ, હમ ખવડાવવા ખવરાવ તો એને શરીરમાં ગણ નથી, કરતું હ
હુ, ખાવું એને ડબલ ખાય તોય પાતળો ને પાતળો આમ
એ પણ પાત્રો જ છે.
હા, એ ત માપે છે, એમ એટલે
અચ્છા નઈ, જાાડો નહં પાથરો પણ આપડે લાગે પાથ
હા થોડોક પાતળો તો છે એમ તો. પણ ફૂલ ફિટ નથી એમ કાયદે સર.
અચ્છા અચ્છા તો તમારે ને મારા છોકરાને આપડી એક સા જગ્યાએ જમન ત્યાં હોસ્ટેલ મૂકી દઈ શું કેવા વિચાર તમારો.
હા સારો વિચાર છે કરીએ તમે ક્યાંક જગ્યા ગોતો એટલે મારી તો હજ જ છે.
હા તો આ વખતે એક પ્લાન બનાવીએ આપણે બે છોકરા આપણેે જેમ ફ્રેન્ડ હતાની એ આપ નાનીથી ફ્રેન્ડ બની જાય.
હમ્મ સારું તો એમાં વાંધો નથી કંઈક.
જમવા બમવામ સારું હોય ને હુંલે થોડો ખર્ચો થાય પણ હવે છોકરા માટે તો ચાલે.
હા કરવું પડે ને છોકરા જ છે આપડા જ છે બીજું જ શું હવે.
આપડા છે ને વધુ મેં સા સવાની મદ હા રાહુલ ગમે તેટલુ તોફાન કરશે ગમે તેટલુ કરશે પણ એની જિમ્મેદારી તમારી માથે જ આવશે ને.
હા. તોફાન તો ઘરે જ છે ને આની પેલા મેં એને એક હોસ્ટેલ રાખ્યો હતો પી જી એ ની હં હરેશભાઈ હતા એના ઓનર હરેશભાઈ કરીને. હા તો એની સામે બાંધી બાંધી લીધું આમ
બાદી તું ર હોનર હોનર સાથે.
હા ઓનરા હાથે. જે એટલે એ પીજી માં જેનો રતો હતો ને એનો જે માલિક હતો ને એ અને એના બે ત્રણ ફ્રેન્ડ હતા થોડાક બધા મળીને મળીને માયરો ઓનર ને.
તો તો તારી તો તમારો છોકરો
એજ ને હવે હાથમાંથી નીકળી ગયો છે હવે એ.
ના ના તો થોડોક સમણ લાવવો પડશે બો ની.
હમ્મ.
બાકી નાની ઉંમર નાના કામ કરશે તો મોટી ઉંમર મોટા કામ કરશે.
નહી નહી એમ તો સમજું હે થોડાક અમે થોડોક આમ કોઈ નો આમ સાંભળી લેવાના થોડુંક એમાં હતું એમ કે એનો વાક હતો નઈને હરેશભાઈ ને કીધા કીદ થયા હતા કામ હા તો એમાં પછી હરેશભાઈ જવાના હશે એનું જમવાનું બધું પતી ગયું પછી જવાના હશે. તો રૂમ ની પાહે થી નીકળ્યા ત્યારે એક જાણો વા મેન લાઈટને સ્વિચ અહિયાં જ ઉભો હતો રાતનો ટાઈમ હતો ને ને સ્વીચ પાડી દીધી મેન જે બધી આખે હોસ્ટલની લાઈટ એ જાય એ પાડી દીધી પછીએમ એ આદર્શભાઈને ઓઢાડ્યું ગોગડું અને પછી હાથમાં ઓલા ગ્લાસ હોય ખબર મોટા ગ્લાસ ને હોય એ બધું એ હાથમાં આમ પહેરી લીધા હાથમાં નાખી દીધો ગ્લાસ અને પછી આમ ગ્લાસમ ગ્લાસ માયરા હરેશભાઈ ને વાત પૂછવામાં હા લાગી ગયુંતું એમ તો થોડું ઘણું હમ્મ બસ. છોકરો છે પણ આવું થોડુંકમ નથી બઉ બુદ્ધિ હે નય એની સામે સી સી ટી વી કેમેરો હતો ને એ ખ્યાલ જ જતો કયા લાઈટ બંધ હોય કે ચાલુ હોય સી સી ટી વી માં તો આવી જ જાય એમ. બંધ લાઈટ હોય તો સી સી ટી વી માં ક્લિયર જ દેખાય બધું.
હા નાનો
પણ પછી હરેશભાઈ સી સી ટી વી મોકલામને તારે જોયું મે તો એ ભાઈ તો કુદી કુદી ના મારે હે
હા આ બો તોફાની તો છે એમ ને તમારા છોકરા.
હમ આવું બધું છે બીજું સર
હા તો વાંધે ને ચાલો પછી આપણે મુલાકાત કરશું ગિરના દાતરા ઓ જ્યારે
હા તે વાંધો નહી ચાલો વરસાદ પડે એટલે યાદ કરજો અમને
પાકું પાકું તમે કોલ કરશો હું આપડે સાથે જશું
હવે જુનાગઢમાં ક્યારે વરસાદ પડે મને જ ના ખબર હો તમે કોલ કરજો ને જરાક
હા વરસાદ પડે એટલે પાકું પાકું એ હાલો સવ લોક